હલો હમ કેમ છો મજામાં?
હા હું મજામાં છું અને તમે ક્યાં છો?
હા હું પણ મજામાં છું હ
આજે મને તારી સાથે શિક્ષણનું મહત્ત્વ આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે
હલો
હલો.
હલો.
હલો હા. હા આજે મને તારી સાથે શિક્ષકનું મહત્વ આ વિષય પર વાસ વિસ્તારથી વાત કરવાનું છે.
હમ. સાચું શિક્ષણ નું મહત્વ અત્યારે બહુ જ જરૂરી છે.
હા અમ આ તો ખૂબ જ જરૂરી અને જીવન બદલનારો વિષય છે. કારણ કે શિક્ષણ વ્યક્તિના જીવનની સાચી દિશા આપે છે.
સાચી વાત.
અને શિક્ષણ વિના જીવન અધુંરું લાગે છે.
અસ કોઈ પણ કોઈ પણ વ્યક્તિ છે અત્યારે આ અત્યારે એવો જમાનો આવી ગયો છે. તેમાં શિક્ષિત વ્યક્તિ હોય એના લીધે જ આપડે જેમ બને એમ આપડે વધારે શિક્ષણ મેળવવું જોઈએ જેના જેના કારણે આપણે શિક્ષિત લોકો થી આપડે વધારે શીખવા મળે છે. ને અને આપડો આત્મવિશ્વાસ પણ વધારે એના પર અ અહ પર આકર્ષાય છે. શિક્ષણ વધારે આપણે મેળવ્યું હોય તો સારી નોકરી આપને મળી શકે, અને આપણું અહ ઉજ્જવળ ભવિષ્ય થઈ જાય, આપણને સારી સારી નોકરીઓ મળે. નહીંતર પછી મજૂરી કરવી પડે, એટલે શિક્ષણ નું બહુ જ મહત્વ છે.
મને પણ એવું જ લાગે અહ કે શિક્ષણ વ્યક્તિને ફક્ત નોકરી માટે નહીં પન જીવન માટે પણ તૈયાર કરે છે.
હમ્મ, સાચી વાત છે. અને આ જે જેમ-જેમ આપડે અહ શિક્ષિત હોઈએ અત્યારે સ્ત્રીઓ એટલી શિક્ષિત બની ગઈ છે કે પોતે પોતાના પગ ઉપર ઊભી છે. અને પોતે એટલું બધું ભણી ગઈ છે કે એ એના બાળકોને પણ સારું ભણાવે છે. જે પેલે ના જમાનામાં એવું નહોતું, બધા મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા તા. ધીરે-ધીરે અત્યારે એટલું બધું આગળ વધી ગયું છે કે આપણે આપણા બાળકોને પણ સારું એવું શિક્ષણ આપી શકીએ છીએ.
બિલકુલ સાચું.
અને શિક્ષણ શિક્ષણ આપણે મેળવ્યું હોય તો એ પ્રમાણે આપણે જેમ શિક્ષિત હોઈએ એમ આપણી પાસે અહ પૈસા વધારે આવે, અને પૈસા વધારે હોય આપણી પાસે તો પણ આપણેે બીજાને મદદરૂપ બની શકીએ છીએ, ને આ શિક્ષણ આપણે પાંચ માણસો ઊભા હોય તો આપણેે એક બીજાને પણ જ્ઞાન આપી શકીએ. કે અહ આપણે એને આપણને ખબર ન હોય કે બ બારમા ધોરણ પછી આપણે શું કરવું જોઈએ. કોઈ પણ છોકરાને માટે, તો જેને ખબર પડતી હોય, જે શિક્ષિત વધારો હોય આપણે એની પાસેથી અનુભવ લઈએ, એની પાસેથી આપણે પૂછીએ કે તમે આ રયા બારમા ધોરણ પછી આપડે શું કરવું જોઈએ આપણા બાળકો માટે? એટલે એ પ્રમાણે આપણને પણ એ એક અહ એ બાજુ નું આપણને જ્ઞાન મળે છે.
હમ્મ. શિક અહ શિક્ષિત વ્યક્તિ વધારે વિચાર પૂર્વક નિર્ણય લે છે. અને સાચું ખોટું સમજી શકે છે.
હમ્મ સાચી વાત છે. કારણ કે એ અહ એને અત્યારે એવો જમાનો છે ને કે બધું ખબર પડે જ છે લોકોને, બાકી અહ જો ભણેલા ન હોય તો પછી ચાની કીટલી સંભાળવી પડી, કે બ આ જેમ કે રેક કડીઓ, લારીઓ એવું ખોલીને આંટા ફેરા કરવા પડે. પણ શિક્ષિત આપણે જેમ શિક્ષિત હોઈએ અને વધારે સ્ત્રીઓએ જ શિક્ષિત બનવું જોઈએ, કારણ કે જેમ સ્ત્રીઓ આગળ વધશે, એમ પાછળ પુરુષો પણ, પુરુષો તો આગળ જ છે. સ્ત્રીઓ એય આગળ વધશે તો આ બધી જે બધી જૂની પ્રથાઓ છે, એ બધી આગળ જતા બંધ થઈ જાય, જેમ કે અહ છ પેલું છે ને બ બેટી પઢાઓ અહ બેટી પઢાઓ, અહ બેટી બચાવો, એ બધા નાર રાઓ છે એ સાચા છે. જો ભણેલા જ નહીં હોય તો પહેલેના જમાનામાં અહ દીકરીઓને દૂધ પીતી કરી નાખતા તા એવી રીતે જ કરી નાખે છે. એટલે અત્યારે છોકરીઓને બહુ ભણાવે છે. અત્યારે એક એક છોકરો હોય તોય એ છોકરી હોય ને તો એ અહ એને સ સારું એવું શિક્ષણ અપાવે છે માં બાપ. બોલો તમને શું લાગે છે કે શિક્ષણ હોવું ખુબ જ જરૂરી છે? હેલો? હલો?